કૃષ્ણા કેમ છે? ખાવાનું કંઇ વેલા આવડા.
હમ.
તમે શું કરો?
એમ કઈ નહી.
હા, બીજું હું કઈ.
હમ.
મારા બધા સારા છે ને?
હમ તું કેટલાખે કોલેજ થી કે રે.
હા, સાડા પાંચ જેવો પહોંચ્યો. બાર આવીને, ચા પીધી ને, પછી જઈમનો. સુઈ ગયો સુવાનો.
કાલે, કાલે આપડી રજા કે, ચાલુ કોલેજ.
ચાલુ, ચાલે લેકચર છે. ઇંગ્લીિશનો સે પાહો.
કાલે ઈંગ્લિશ મને
હા, દક્ષા મેમ નો છે.
દક્ષા મેમ. લીસમાં કાલે ભરવા પડે આપડે.
હા.
અથવાડિમાં બે જ લેક્ચર આવે ને.
હા, આજે એકાઉન્ટ તો ચાલ્યા જ નહી.
હા.
સિલેબસ કોઈ રહી જાય તો, આપડે કો ચાલશે નહી બધું.
હમ.
ના તો હારુ પડે, અગાળ કઈ થાય.
હ, તેને બાકી તો હું હું કરે હમણાં?
ના ના ચાલુ કરેન છે
હમ, કાલે મેચ છે ને આપડી.
હા, પાયે મેચ છે.
હમ.
મેચ લીધો, પેલી મેચ ચલા પણ બીજી મેચમાં કરે જો એ હા રો તો, ઈંગ્લેન્ડ ની પેચ સારું રેકોર્ડ તો, રો ચાલવું જ હોય. ચાલવાનું.
હમ, તો કઈ નહી હોવ. હ, કઈ દાખલા બાખલા ક ન
સ્ટેટમાં સર આપેલો છે, કરીએ હવે. ટ્રાય મારી જોયો પણ ની થયો હારા છવ્વીસ પર.
છવીશ ને બીજું?
પંદર મો દાખલો.
છવ્વીસમા પંદરમાં.
હ હ ઘરે જઈએ કરી જોયો પણ, હારા ની ની ફાયવુ એટલે પછી મેં.... ની કર્યો સવારે જ કરી જોયો.
તો એ હતો તો
એટલે એમાં શું કરવાનું? એક્સપાયર ની કિંમત ને બધું કરી જોયુ પણ, બરો પેલું આપડે અનુક્રમે આપેલું બે ત્રણ પાંચ ને માઇનસ. તુંને એવી કિંમત આપે. પેલો તો પેલો તો મેં સમજી ગયો કે, પચીસ પેલા આવે તો સ્મોલ એન મુકવો.
જોય તો હવે મેં બી કરીને.
આનું શું કરવાનું નવું સુત્ર છે.
નવું સૂત્ર નય. એમાનું જ સૂત્ર તો.
એેકમાં તો છ સ્ટેપ યાદ રાખવાના છે.
તો.
પેલું આપડે બધી કિંમત લખી દેવાની.
હમ્મ.
પછી એચનો ટર લખવાનું પછી. ટીકેલ ટિકેલ ની કિંમત શોધવાની.
પેલા તો પેલી એક્સ ની કિંમત મળ હેને એક્સ બાર.
એક્સ બાર પછી આ શોધવાનું એક્સ નિ આપે લ હોય તો.
ઓકે.
ટીકેલ શોધવાનો.
હમ્મ.
ટીકેલની કિંમત મળે એટલે.... અ પાંચ ટકાની સરખામણી કરવાની.
એટલે પાંચ ટકા.
હા પાંચ ટકાની પેલી માત્રા એટલે જીરો જીરો પોઈન્ટ પાંચ આલ્ફા ની કિંમત.
હમ્મ.
ઈ-ટેબ ની કિંમત.
ઈ-ટેબ.
એ પેલું આપડે. વાન અપન કઈ શું કઈ? એવી જ આવે ને સુપરા.
હમ્મ વન અપોન પેલું કઈ વર્ગમૂળ ઉતરે. હતું ને
હા તે પછી સરખામણી કર નાખાવાની. ઈ-ટેબ ગ્રેટર ધેન. હા લોક
હમ લોક ટેબલમાં છે એટલે થઈ જાય.
મારે લોક ટેબલ લેવાનું છે. કેટલાક નું આવે?
લોક ટેબલ એટલે પાંત્રીસ રુપીયાનુ છે.
આચ પાંત્રીસ પેલો આપડે ત્યાં ઝેરોક્ષ બી કરી આપે. કોલેજ ના પણ. ઝેરોક્ષ બી કરી આપે એમ તો એ તો.
હા.
પણ મારે છે ને.
મારી શકે મારી શકે.
હમ્મ. તો કીઓ તો કોલેજ નંબર કદાચ ઝેરોક્ષ કરેલા એમ તે સસ્તામાં થી.
હા કાલે એ કરાય લે એ તો.
જેેરોક્સ ની તોખી જ જોય હો તો આખી લઈ શકે એવું મે્નેશિમ ને કીધેલું તમે જરોક્ષ બી લઈ શકું ને બહુ ત્યારે પા આહે ને આપડે ત્યાં રેસ્ટ ફાઈલ માં વાપરેલી ને
હા તો ચોપડીમાં છે પોસાડી છે.
ચોપડી માં નઈ આપદે ત્યારે લોક ટેબલ લીધેલી એફ આઈ માં.
હા હા અલગથી ચોપડી લાવડલી હા હા છે.
ખબર કે નને ઝેરોક્ષ કરેલો હોય એવું કયો હ.
પણ એને ચોપડા હોધવા પડશે.
એફ આઈ આ ચોપડામાં હતુ એટલા લોક ટેબલ લીધેલી કે નહી લીધેલી તો ડાયરેક્ટ ઝેરોક્ષ કરાવ, ત્યારે આપડે મિઘ્નેશ સર કરાવો તો ખબર હે કે ને ત્યારે ત એનો વહાય તારા આપણે બી.
હા ઓકે.
મિગનેશ સર કરાવતા ને આપડા ને લોકટેબલ માંથી
હમ્મ.
હમ્મ.
આ લોગ ટેબલ લાએજ પડે કારણ કે
કેમ કે ની લોકટેબલ થી આખું બધા દાખલા લોકટેબલ થી આવે એમાં.
હા પાહો આ બીજું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ કે એમાંથી પચાસ ટકા એટલે પચી માર્ક નુ ટઈ એમાં થી જ ઓપ્શનમાં હોય ઓપ્શનમાંબી નહી ગણાય.
એવું
ઓપ્શનમાન અહ ઓપ્શનમાં બી નહી કઠાય એમ કેમ બીજું ચેપ્ટર.
બીજું ચેપટર ત એમ બધામાં જ લોકટેબલ કદાચ વાપરવાનો આવે કાકતો.
હા ઈ પરીક્ષણ પહી એફ નું પરીક્ષણ પહી કાય સ્કવેર નું પરીક્ષણ એવું છે.
હમ્મ ને આપડો કે આપડો છે ને બીજું ચેપ્ટર પચાસ ટકા શે એટલે પચીસ માર્ક નુ એમાં થી આવવાનું બીજું ચેપ્ટર માંથી.
હા એટલે એ પાકુ જાગ કરવા પડે.
ચેપ્તર જ છે આપડું.
હા.
પહેલું ચેપ્ટર થિયરી છે તો વાંચી લેવાની. બીજું ચેપ્ટર જ બધાથી ઇમ્પોર્ટન્ટ
મને જ કે એમાં આમ મુશ્કેલી જેવી પડે આમ દાખલા ગણવામાં પણ તે ડાયરેક્ટ ક એ કીધું મને કે આ પેલા ટીકેલ આ પેલું કિંમત લખી દેવાની પહી- એચ નોટ એચ નોટ નું પેલું વાક્ય લખવાનું પછી ટી ટેલ અને ટી ટેબ પ સરખામણી કર નાખવાની એમ કીધું એટલે પછી સ્ટેપ યાદ રહી ગયા મને
અ
કરવા જાય તો એ ઈઝીજ જેવા છે કે દાખલા
તે ઈઝી જ છે ને
હમ. બડીઆરએફમાં બોલાઇ લીધો તો આ મને સારું પડ એક લેક્ચર ભરાઈ ગયો અટેન્ડન્સ
હમ બીઆરએફમાં તો થઇ ગયું ને આપડું.
તમે કા નીચે જ ઉઠા.
મ નીચે યોતા પછી તું ફોન માર એટલે આવી ગયા પાર્કિંગમાં
હા.
પેલા તને માર્યો પછી કેવીને ફોન કર્યો.
હ મે પેલા બેઠો પેહલી બેન્ચ પર બેઠો હતો કોઈ મળે જ નહી. મેં કદાચ એકલો બેહવા પડવાનું હતું કયરુ પછી બીજા બધા આયવા એટલે ક્લાસ જ ફૂલ જેવા થઈ ગયો.
હમ.
પર વાળા બહુ અવાજ કર આડીવાણ બહુ અવાજ કરતા હતા.
આખો ક્લાસ આમ ફૂલ હતો ને પછી આવવાનું મન બી નહી થતું હતું. પેહલા તો બહારથી અમે જોઈએ ને બારી માંથી
હા હવે આવી ગયા એટલે ભાઈ મેમને હામ જવાયો નહી બહાર
હમ અરે નય આખો ક્લાસ ફુલ અમે પહેલાં જોયેલી એક જગ્યા જ ને દેખાતી હતી બેહવાની
હા.
બેહવાની આમ પેલા જગ્યા જ નહીં દેખાતી હોતી
હા ના જગ્યા રોકું એમ કર્યું પણ એમાં પહેલાં બે આવીને બેસી ગયા એટલે ના નાહવા નય પડાય હે એ લોકો એ લોકો અમે આવ્યા ને મેં બેઠા ને પહી જ આવ્યા
હમ.
પેલું આપણે કાગળિયુ ફાડ્યું પણ તઈથી આવી ગયું એટલે સારું કો આપ્યું, પછી લોકો આપ્યું
હા, એ લોકો જ
સારું કર્યું પછી છેલ્લે છે ને બધા નંબર લખ ખાયા ને તો પોળા પડી ગયા આગળ પછી એટલે નય મજા આવે. આ સારું કર્યું ચાલુ લેક્ચરમાં હું લખાઈ જાય બધાને
તે જ ને આપણો બીઆરએફનો કદાચ શનિવાર હશે ને? હવે તો આપડો ઝીરો લેક્ચર એડજસ્ટ કરે હે ને
હા સોમવાર બાજુ હે.
હમ.
સારું ભણાવે છે
હમ.
બીઆરએફમાં બી આપણે કરવા પડે હે સારાં.
હા તે
કલમ બોવ યાદ રાખે રાખવા પડે. આજે બી ત્રણ-ત્રણ પેલા છેલ્લે મુદા હમજાવ્યા ને
હ.
એમાં જે કે કલમ કેટલી? ને એમાંઓ કલમ ઓલ્ટરનેટ આપેલી. પહેલ પહેલાં મુદ્દામાં કલમ પચીસ આ પચીસ બે મુજબ. પછી બીજામાં કલમ પચ, અહ કલમ પચીસ એક મુજબ, ને તીજામાં પાહી કલમ પચીસ, બે-બે મુજબ આપેલું.
હા તેજ ને.
હવે આ ઓમાં કેવી રીતના યાદ રાખે?
ને આપણે પહેલેથી જ તૈયારી રાખવા પડહે.
તો પહેલું બી આર એફમાં જ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
હા એટલે અઢારેક માર્ક ભી આવી ગયા, બહુ કહેવા હે.
એ મેમમાં આપવા ની
હા. આ તને ઇન્ટરનલમાં તો આ આપણે આ પાસ કર્યો દેહે. પણ એક્સટર્નલમાં
હમ્મ.
એક્સટર્નલમાં માર્ક લાવવા પડહે વધારે.
ઇન્ટરનલ બી કરવો પડહે.
હા, ઇન્ટરનલમાં આપણે જેમ વધારે માર્ક લાવીએ, તેમ એક્સટર્નલમાં આપણને હારું પડે.
હમ્મ.
લાસ્ટ યર છે એટલે આપણે વધારે ટક વધારે ટકા જેક લાવવા પડહે.
હમ્મ.
આ સબ્જેક્ટ છે એટલે કેટલા ગણતરીના સબ્જેક્ટ કેટલા? આ દાખલાવાળા. જો એકાઉન્ટ
હા.
સ્ટેટ, બેજ-બેજ ગણતરી ના ને?
હમ્મ. ચાલ તો.
બીજા થિયરી.
હલો.
અચ્છા.
હા. ચાલ.